હલો નમસ્કાર. કેમ છો મારો અવાજ આવે છે.
હા આવે છે ને.
તો આજે આપણેે મને એક રસપ્રદ વિશે યાદ આવ્યો છે. બચ્ચેલા ખો
હું મજામાં છું આ વિષય ખરેખર ઉપયોગી છે. આપણે ઘરે ઘણી વાર ખોરાક બચાવી દઈએ છીએ.
અને ઘણી વાર એ સીધો કચરા પેટી માં જ જાય છે. મને તો લાગે છે કે આ મોટી સમસ્યા છે.
બિલકુલ મને યાદ છે કે નાના હતા ત્યારે ઘરે એક પણ રોટલી વેડફવા દે દેતા નતા.
મારા ઘરે પણ એવું જ હતું મમ્મી કેતા હતા કે અન્નનો સન્માન કરવું જોઈએ આપણે.
આજે લોકો પાસે પૈસા વધુ છે પરંતુ ખોરાક પ્રત્યે કદર ઓછી થઈ ગઈ છે.
સાચી વાત છે. જો આપડે રેસ્ટોરન્ટમાં પણ લોકો ઘણું મંગાવે છે અને પછી અડધું તો ત્યાં જ છોડી દે છે.
મને તો જોઈને ખરાબ લાગે છે કેટલાક લોકો બે વખતનું જમવાનું પણ મળતું નથી.
તો તમે ઘરે બચેલી રોટલીનું શું કરો છો.
અમે સવારે રોટલીનો ચેવડો બનાવીએ છીએ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
જો અમે તો રોટલીના લાડવા પણ બનાવીએ છીએ.
રોટલી ના લાડવા મને ખુબ ગમે છે. તેમાં ઘી અને ગોળનો સ્વાદ અલગ જ હોય છે.
સાચી વાત છે અને તમે બચેલા ભાતનું શું કરો છો.
ભાતમાંથી ફ્રાઈડ રાઈસ રાઈસ કટલેટ અથવા રાઈસ ઢોકડા પણ બનાવી શકાય છે.
સાચી વાત છે, તો તમે રાઈસ ઢોકળા વિશે હું તો પહેલી વાર સાંભળી રહી છું.
હા, મારા એક મિત્રની મમ્મી છે બચ બચેલા ભાતની સરસ ઉપયોગ થઇ જાય છે.
આ તો ખરેખર સર્જનાત્મક વિચાર છે.
ખોરાક વેડફવા કરતા તેનું નવું સ્વરૂપ આપવું વધુ સારું.
આ તમે નોક્યું છે કે? ખોરાક
બહુ વધુ લોકો બધી વાનગીઓ ચાખવા માંગે છે પરંતુ પૂરી કરતા નથી.
મને તો લાગે છે કે થાળીમાં ઓછું લેવું જોઈએ. અને જરૂર પડે તો ફરી લેવું જોઈએ.
આ એક સારી આદત છે, આ રીતે ખોરાકનો બગાડ ઓછો થઈ શકે.
કેટલાક દેશોમાં તો તમે જોયું હશે ખોરાકના બગાડ સામે જાગૃતિ અભિયાન પંચ ચાલે છે.
હા અને કેટલાક રેસ્ટોરન્ટમાં બચેલો ખોરાક પેક કરાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.
આપડા દેશમાં પણ આ સંસ્કૃતિ વધુ મજબૂત થઈ થવી જોઈએ.
બિલકુલ ઘરથી જ આ આદત શરૂ કરવી જોઈએ.
અને તમે બચેલા શાક નું તમે શું કરો છો.
બચેલા શાકમાંથી સેન્ડવીચ નું પૂરણ અથવા પરોઠા બનાવી શકાય.
ઓ વાહ આ તો મને ખુબજ ગમ્યું બાળકોને પણ નવી વાનગી જ લાગે આ
હા અને તેમને ખબર પણ નહી પડે કે આ બચેલા શાકમાંથી બન્યું છે.
ઘણી વાર તો સર્જનાત્મક ખોરાક બચાવવામાં મદદ કરે છે.
હું પણ એજ માનું છું, રસોઈ એક કળા છે.
તમે ક્યારે ખોરાક દાન વિશે વિચાર્યું છે?
હા, કેક સ્વી સ્વેચ્છિક સંગ સંગઠનો બચેલો પણ સુરક્ષિત ખોરાક જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડે છે.
ખરેખર પ્રશંસીય કાર્ય છે ઈ.
ખોરાકનો બગાડ ઓછો કરવો. એટલે માત્ર પૈસા બચાવવા નઈ પરંતુ સંશોધનો સાચવવા પડશે.
સાચી વાત છે. ખેડૂતો કેટલો પરિશ્રમ કરે છે. એક દાણો ઉઘાડવા માટે.
એટલે જ દાણા કદર કરવી જોઈએ.
તો આપણે આજની પેઢીને પણ આ મૂલ્ય સમજાવવું ખુબ જ જરૂરી છે.
હા શાળાઓમાં પણ ખોરાક ના બગાડ વિશે શિક્ષણ આપવું જોઈએ.
હું સહમત છું. બાળપણ થી આ આદત પાડશે તો મોટો ફેરફાર આવશે.
અને ઘરમાં જમતી વખતે જેટલું જોઈએ એટલું જ લેવું જોઈએ.
આ એક નાની પરંતુ અસરદાયક વાત છે.
બિલકુલ નાની આદત થી મોટા પરિણામ મળે છે.
તો આજની વાતચીત થી મને ઘણા બધા નવા વિચારો મળ્યા બોલો
મને પણ બચેલા ખોરાક ને નવી વાનગી માં બદલવું ખરેખર રસપ્રદ લાગ્યું.
તો આપડે આગળની વાતમાં બીજી સર્જનાત્મક વાનગીઓ વિશે પણ આપણે ચર્ચા કરીએ.
હા જરૂર આ વિષય એટલો મોટો છે કે ઘણી વાત કરી શકાય છે.
તો આગળ ચાલુ રાખીએ આપડે
બરાબર હા ખુશી થી.
તો પાછલી વાતમાં આપણે બચેલા ખોરાકના ઉપયોગ વિશે ઘણી રસપ્રદ વાત કરી હતી.
હા અને મને એ વાત પણ ગમી કે ખોરાક બચાવવો એટલે પર્યાવરણ ને પણ મદદ કરવી.
બિલકુલ તમે ક્યારે વિચાર્યું છે કે એક થાળી ખોરાક પાછળ એટલું પાણી વપરાય છે એવું.
હા મેં એક લેખમાં વાંચ્યું હતું કે અન્ન ઉગાડવામાં ઘણું પાણી ઉર્જા વપરાય છે.
એટલે આપણે જ્યારે આપણે ખોરાક વેડફીએ છીએ ત્યારે આ બધા સંસાધનો પણ વેડફાઈ જાય છે.
સાચી વાત આ દ્રશ ટી જોઈએ તો ખોરાક નો બગાડ વધુ ગંભીર લાગે છે.
મારા એક ઓળખીતા ના દર રવિવારે ફ્ર્રીજ તપાસે છે.
શા માટે.
તે હું પેલા જોઈ લે કે કઈ વસ્તુ જલ્દી વાપરવાની છે આપણેે એના આધારજ એ ભોજન નું આયોજન કરે છે.
વાહ આ તો ખુબ વહેવારુ વિચાર કેવાય.
હા આથી કોઈ વસ્તુ ખરાબ પણ ના થાય અને વપરાય જાય.
બરાબર ઘણી વખત આપણેે વસ્તુ ખરીદીએ છીએ. અને પછી ભૂલી છેએ.
ખરેખર. ફ્રીજની પાછળ પડેલી વસ્તુ ઘણી વખત સમયની મર્યાદા સુધી પહોંચી જાઈ છે.
મને લાગે છે કે ખરીદી કરતા પેલા યાદી બનાવવી જોઈએ.
હું પણ એજ કરું છું. યાદી હોય તો જરૂર કરતા વધુ વસ્તુ લેવાતી નથી.
ઓનલાઈન કરિયાણાની સેવાઓથી પણ લોકો ક્યારેક વધુ મંગાવી લે છે.
હા છૂટ જોઈને ઘણી વખત બિનજરૂરી વસ્તુ પણ આપડે થી લઈ લેવાય છે.
અને પછી તે વપરાતી નથી.
તો એ તો ખુબ જ સાચી વસ્તુ છે તને તમે બચેલી દાળ નુ ઉપયોગ ક્યારેય કર્યો છે?
હા બચેલી દાળ માંથી દાળ ના પરોઠા દાળ નો ઓડવો અને દાળ ઢોકરી પણ બનાવીએ છે.
ઓ દાળ હાડવો આ તો મને નવો વિચાર મળ્યું.
એક વાર જરૂર બનાવજો ખુબ સ્વાદિત લાગે છે.
ઓ ઓકે ઘણી વખત રસોઈમાં નવા પ્રયોગ કરવાથી નવી વાનગીઓ પણ મળી મળી જાય છે આપણને.
હા અને ઘરના સભ્યોને પણ તેનો સ્વાદ ખુબ ગમે છે.
બાળકો માટે પણ આ સારી રીત છે. તેઓ નવી વાનગી જોઈને ઉત્સાહિત થઈ જાય છે.
હા ખાસ કરીને જયારે વાનગી સુંદર રીતે પીરસવામાં આવે.
તો વાનગી રજૂ કરવાની રીત પણ મહત્વપૂર્ણ છે.
બિલકુલ. એજ વસ્તુ નવી રીતે પીરશો તો લોકો વધુ પસંદ કરે છે.
તો તમે ક્યારે સમુદાય ફ્રીજ વિશે સાંભળ્યું છે?
હા કેટલાક શહેરોમાં લોકો વધારાનો ખોરાક ત્યાં મૂકી શકે છે.
હા એ ખુબ સારી વ છે જેમ કે જરૂરિયાતમંદ લોકો તેને લઈ શકે છે અને જમી
હા-હા-હા આ ખુબ સિદ સુંદર વિચાર છે.
આવા પ્રયત્નોથી સમાજમાં સકારાત્મક ફેરફાર આવે છે.
મને લાગે છે કે આપણેે પણ આપણા વિસ્તારમાં આવી પહેલ કરી શકીએ છીએ.
હા નાની શરૂઆત પણ મોટું પરિણામ આપે છે.
એક બીજી વાત કવ ઘરમાં નાનું પ્રમાણ પીરસવું જોઈએ.
સાચી વાત છે વધુ જોઈએ તો ફરી લઈ શકાય છે.
હા આદતથી થાળીઓમાં બચતો ખોરાક ઘણો ઓછો થઈ જાય છે.
મેં તો જોયું છે. કે કેટલાક સમૂહ ભોજન માં લોકો થાળી ભરીને લે છે.
અને પછી અડધું પણ પૂરું કરતા નથી.
આ જ ટેવ બદલવાની જરૂર છે એ લોકોને.
હા જેટલું ખાઈએ તેટલું જ લેવું જોઈએ.
તમે શું માનો છો ખોરાક ના બગાડની સમસ્યા આગળ વધ ધસે કે ઘટસે.
જો જાગૃતિ વધશે તો જરૂર ઘટશે.
તો સામાજિક માધ્યમો પણ આમાં મદદ કરી શકે છે.
હા લોકો બચેલા ખોરાકમાંથી બધી સર્જનાત્મક વાનગીઓ વહેચે તો ઘણા લોકો પ્રેરિત થઈ શકે
હા અન્નનો આદાર કરવો ખૂબ જ જરૂરી છે, ફરી આપડે મળી અને બીજા રસપ્રદ વિશે પણ ચર્ચા કરીશું.
હમ સારું આવજો.
આવજો નમસ્કાર
નમસ્કા